હા બેન
હા હ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં. તમે મારી જોડે જરાક ખોરાક વિશે આપણે વાતચીત કરીશું. હું ખોરાક વિશે તમને કઈ જણાવું છું. ગુજરાતી ખોરાક છે ને એની ખુબ સ્વાદિષ્ટ અને સાત્વિક સાકાહારી વાનગીઓ માટે જાણીતો છે. સામાનિક દૈનિક ખોરાકમાં રોટલી દાળ ભાત સાક અને છાશનો સ સમાવેશ થાય છે. પરંપરાગત ભોજનમાં ખાંડ કે ગોળને ઉપયોગ થાય છે. જે વાનગીને મીઠો અને ખાટો સ્વાદ આપે છે. જેમ કે ખમણ, ઢોકળા અને ખાંડવી જેવા નાસ્તા ખૂબ જ પ્રખ્યાત છે. તહેવારો અને ખાસ પ્રસંગોએ ખાસ કરીને ગુજરાતી થાળી પીરસવામાં આવે છે. આ થાળીમાં વિવિધ શાક, કઠોળ, ફરસાણ, પુરી અથવા રોટલી અને મીઠાઈઓ હોય છે. દૂધપાક મોહનથાણ અને સીખંડ જેવી મીઠાઈઓ ભોજનની મજા વધારે છે, આ ખોરાક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારો અને પચવવામાં હળવો હોય છે. અને ખોરાક વિસે વાત કરું તો આપણા જીવનમાં ખોરાક ખુબ જ મહત્વનું હોય છે. આપડે ખોરાક ના લઈએ ને તો, આપણે જીવન જીવામાં બહુ મુસ્કેલીઓ આવે છે. અ ખોરાક વિસે તમે કઈ મને કેવા માંગો છો?
જે જે જેવી રીતે હવે તમને કીધું કે ગુજરાતના ખોરાક અને વાનગીઓના એ તો અલગ જ બધા જ દેશમાં એવું છે કે ગુજરાતના ફેમસ થાળીઓ અને ખોરાક બધું જ પ્રસિદ્ધ થઈ ગયા છે. જેમ કે આપમે જોઈ શકીએ ગુજરાત ભારતની એક સમન સમૃદ્ધ રાજ જ્ય છે. જે પોતાની સાંસ્કૃતિક પરંપરા તહેવારો અને સ્વાદિષ્ટ ભોજન માટે વિસવ અ વિસ્વ ભરમાં જાગ્રીત, અ, જાગ્રી, જાગ્રીત છે. ગુજરાતી ખોરાક માટે સ્વાદ ન સ્વાદ જ નથી પરંતુ તે પૌષ્ટિક, સંતુલન અને આરોગ્ય
પ્રદ પણ છે. ગુજરાતી ભોજન, અ, એમાં મીઠાસ ખટાસ અને તીખા, તીખાસનું સુંદર સમાવેશ થાય છે. અહીં લોકો ઋતુ અનુસાર વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે. જે, જે તેમને આરોગ્ય અને જીવનસલીનો અનુરૂપ હોય છે. જેમ કે ગુજરાતી થાળી વિસ્વભરમાં એ તો પ્રસિદ્ધ છે જ. સામાન્ય, અ, સામાન્ય ગુજરાતી થાળીમાં અ સુ છે કે રોટલી છે, ખાખરા, પુરી, દાળ કડી, સાક, ભાત, ખીચડી, પાપડ, અથાણું ચટની, સેલેડ અને મીઠાસનો પણ સમાવેસ થાય છે જેમકે તમે કીધા આ તમામ વાનગીઓ મળીને સંપૂર્ણ અને સ સ સંતુલિત આહાર પૂરો પાડે છે. મહેમાન અ મહેમાનો પણ ગુજરાતી થાળીનો ખૂબ જ આનંદ આપણા આપણા શહેરમાં આવીને લઈ છે, જેમ કે બહારથી કોઈ આવે, કોઈ બીજા દેસથી આવે એ બધાજ ગુજરાતમાં આવીને જે ખાવાનું, તેનો સ્વાદ અને ટેસ્ટ છે એમાંથી બજા બધા જ સંતુષ્ટ થઈ જાય છે. જેમ કે ગુજરાતી દરેક જગ્યાની પોતાની આ આ ગુ અ આગામી વાનગીઓ છે જે ઉત્તમ ગરા અ ઉત્તર ગુજરાતમાં બાજરાની રોટલી છે, રીંગણનો, અ અ અ રીંગણનો ઓળો અને છાસ ખૂબ જ લોકપ્રિય છે.
સૌરાષ્ટ્રમાં લસુણની સાક જેવી ટમેટાનુ શાક અને બાજ રાની રો અ રોટલી નો સ્વાદ એ લોકોને ખુબ જ પસંદ કરે છે કચ્છમાં જેમ કે તમે જોઈ શકો છો કે આપડે ગુજ ગુજરાત કચ્છમાં જઈએ તો તાની દાબેલી છે કચ્છી ખાક ખાખરા અને વિવિધ પ્રકારની કઢી પ્રસિદ્ધ છે જેમ કે આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં છે કે ઊંધિય ફેમસ છે ખમણ ફેમસ છે ઢોકળા ફેમસ છે અને વિવિધ ફરસાણની વાન ગીઓ પણ વધુ બનાવામા આવે છે તો હવે તમે કઈ બતાવો કે ગુજરાતમા હજુ શુ એવુ છે કે આપડે ક્યાંક ફરવા જઈએ તો પણ આપડે એવું કઈક વાનગી ઓ હોય ને કે આપડે લઈને જઈએ ને એ બધું જ સારું લાગે આપડા મુસાફીર રમા ખાવા માટે પણ
હા તમે જે પણ કીધુ ને તો ખુબ જ સરસ કીધું છે ખોરાક વિશે જો આપડે ફરવા જઈએ કથી ને તો વાનગીઓમાં જેમ કે આ આપડે છે ને અ કથે જાવુ હોય આપડાને જો ટ્રેનમાં સફર કરવું હોય તો આપડે ખાખરા છે જલેબી છે અ પછી ઢોકલા છે એ બધું આપડે બનાવીને લઈ જાય આ બધી ઢોક ઢોક લા અને ખમણ એ બને વસ્તુ છે ને સ્ટીમ કરીને જેમ કે બાસ્ટી બને બનાવામાં આવે છે અને ઊં જલેબી છે ફાફડા છે એ બધું અ આપડે તેહવાર વગેરે હોય ને તેમાં યુઝ થાય છે અને મા ખોરાક ની જો હું વાત કરું ને એ આપણા શરીર નો પાયો છે જે આપણ ને કામ કરવાની શક્તિ પણ આપે છે શરીર નો વિકાસ કરે છે અને રોગો સામે ર ક્ષણ આપે છે સારો ખોરાક તંદુરસ્ત જીવનની ચાવી છે અને ખો રાકને વિશે જો હું તમને મુખ્ય કાર્યો બતાવુ ને તો ખોરાક આપણા શરીરમાં ત્રણ મહત્વ ના કામ કરે છે જેમ કે શક્તિ આપવાની શરીર નો વી કાસ અને રક્ષણ કરવાનુ જેમ કે શક્તિ આપવાની વાત કરીને તો ખોરાક માંથી આ પણને ને ઉર્જા મળે છે જેને કેલરી કહેવાય છે અને પછી જો શરીર નો વિકાસ વા ત કરુ તો વિકાસમાં છે ને આપણને એ પ્રોટીન વિટામિન શરીરના હાડ કાસ ના યુવાન કોર્સો બનાવે છે અને તે મજબૂત કરે છે અને પછી એના પછી જો હું રક્ષણ ની વાત કરું ને તો ખોરાક આપણને બીમારીઓથી સામે લડવાની તાકાત આપે છે અને ખોરાક માં છે ને પોષણ તત્વ બી ઘણા હોય છે તેમાં કાર્બોહાઈડ્રેટેડ આ તત્વ આપણને તાત્કાલિક શક્તિ આપે છે જેમકે એનું ઉદાહરણ છે ને અનાજ અને બટાકા એ બંધો કાર્બોહાઈડ્રેટે છે ને ખુબ જ જલ્દી આપે છે પ્રોટીન ની જો વાત કરુ ને તો આ શરીર ના ઘસારા ને પૂરો કરે છે અને વૃદ્ધિ કરે છે ઉદાહ હરણ હિસાબે જો મેં કેવું ને પ્રોટીન સામાં વધારે હોય તો કઠોર, દૂધ, ઈંડા એ બધું આપણે ખાઈએ ને તો પ્રોટીન આપને વધારે મળે છે અને પછી જો ખોરા એક હિસ્સો એ બી છે કે આપડે ખોરાક લેવાથી જ ને જેમ કે અ કાર્બોહાઈડ્રેટેસ મળે પ્રોટીન મળે વિટામીન મળે તે હિસાબથી ચરબી પણ હોય છે ફેટ અ તે છે ને લાંબા સમય સુધી સંગ્રહિત કરે છે અને તે સાનાથી થાય છે તેલ અને ઘી થી તો આપડે છે ને તેલ અને ઘી થોડુક ઓછું જ લેવું જોઈએ વધારે પડતું આપડે છે ને પ્રોટીન વિટામિન કેલ્શિયમ એવી બધી વસ્તુઓ વ ધારે લેવુ જોઈએ ને જો હું વિટામિન અને ખનીજઓ ની વાત કરું ને તો રોગ પ્ર તિકારક શક્તિ વધારે છે જેમ કે લીલા શાકભાજી ફળો એ બધુ વધારે છે અને પાચન ક્રિયા ની હું વાત કરું ને આપણે જે ખોરાક ખાઈએ છીએ ને એ ખૂબ મોટો હોય છે શરીર તેને સીધો વાપરી શકતો નથી તેથી આપડા પેટમાં ખોરાક નાના કણોમાં તૂટે છે જેને પાચન કહેવાય છે પાચન તંત્ર આ ખોરાક માંથી શક્તી છૂટી પાડે છે અને લોહી દ્વારા તેને આખા શરીરમાં પહોંચાડે છે તો આ તરીકે તરીકેથી છે ને પાચન ની ક્રિયા થાય છે અને જે આ મેં તમને હમણાં કીધું ને કે અ પેટમાં ખોરાક ને નાના કણો તોડે છે તો આપડે છે ને વધારે પડતું છે ને ખોરાક ને ચાવીને ખાવું જોઈએ જો કે અંદર જરાક આસાની થી બધી ક્રિયાઓ થઈ શકે અને પૌષ્ટિક ગુજરાતી ભોજનની જો મેં વાત કરું ને તમે ગુજરાતી ખોરાક સ્વાદિષ્ટ અને પોષણિક છે તેમાં શાક દાળ ભાત રોટલી અને કઠોળ જેવા કે મગ તુવેર અને રાજ રાજમા નો સમાવેશ થાય છે આ ખોરાક સંતુલિત આહાર પૂરો પાડે છે. આ બધી વસ્તુઓ છે ને આપણે બહુ ધ્યાનમાં રાખીને ખાવું જોઈએ જેમ કે આપણે પૌષ્ટિક ખોરાકની વિશે વાત કરું ને તો તાજા ફળો શાકભાજી જી અને દૂધ શરીરમાં સારા છે. લાંબી ઉમરને પણ આપણને સ્વસ્થ રાખે છે. આપણા ખોરાક પર જ આપણું જીવન છે ને અ રહેે છે આપણે જે હિસાબને ખોરાક લઈએ તે હિસાબ થી આપણું શરીર કરે છે અને જંક ફૂડ વિશે હું જો વાત કરું ને પીઝા બર્ગર અને તળેલા નાસ્તા સ્વાદિષ્ટ હોય છે પણ તે શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે એટલે આપણે છે ને વધારે પડતું છેને ફળ છે લીલા શાકભાજી છે આ બધું નું સેવન વધારે કરવું જોઈએ અને જંક ફૂડ નું સેવન ઓછું કરવું જોઈએ તમને શું લાગે છે કે એમ તો જંક ફૂડ તો ભાવે ખરું જ આપણાને પણ જંક ફૂડ વિશે તમે મને કઈ માહિતી આપશો.
હા જેવી રીતે તમે કીધું કે ખોરાક આપણા જે આપણા શરીર ન જે પાચન શક્તિ ને જે શક્તિ આપે છે ને એ વાત તો તમારી એકદમ મને બહુ સારું લાગ્યું કે તમે આ ભોજનનું જે પ્રક્રિયા જે આપણા શરીરમાં વિશેષ રૂપથી થાય છે કે આપણે શુદ્ધ ને શાકાહારી ભોજન લેવું જોઈએ ને વધારે તીડ ને ઘી ને ફાસ્ટ ફૂડ એ બધું જે તમને કીધું એ અમને ઓછું પ્રયોગ કરવો જોઈએ જેમકે તમે કીધું કે શાક લીલી શાકભાજી ને દૂધ ને દહી ને ફળ એવું જે વસ્તુઓ છે જે આપણા શરીર ને શક્તિ આપે છે એ એ વાત તો તમે એકદમ સાચી કીધી કે આપણે જે એટલી હોય શકે તેટલી લીલી શાકભાજી ને ઈંડા ને ફળ ને આ બધું જેવી દૂધની જેવી જે જે મીઠાઈ છે ને તે આપણા શરીરમાં બહુ ફાયદો કરે છે. ને હવે આપડે ગુજરાતી વાનગીઓ વિ કઈક વાત કરીએ તો એમાં જ શું છે કે ગુજરાતમાં એક પ્રસિદ્ધ વાનગીઓ માંથી એક વિશિષ્ટ સ્થાન પર ઊંધિયું પણ આવે છે ઊંધિયુની શાળા શાળાઓમાં પણ બનતી એક પૌષ્ટિક વાનગીઓ છે જે એમાં અનેક પ્રકારના શાકભાજી મસાલા અને મેથીના મે મુઠિયા ઉમેરવામાં આવે છે આ વાનગી આ વાન ગીનો સામાન્ય રીતે પૂરું અને અ જલેબી સાથે પુરી અને જલેબી સાથે પણ અ પીરસવામાં આવે છે ઉત્તરાયણના જે તહેવારો તહેવારો હોય છેને એ દરમિયાન પણ ઊંધિયું અને જલેબી ખાવાની પરંપરા ખુબ જ લોકપ્રિય છે.
તમે બરાબર કીધું બેન તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે. અને તમે આના માટે આપનો ખુબ ખુબ આભાર.
હા તમને પણ ખુબ ખુબ આભાર કે તમે આટલો બધો સમય કાઢીયો. તમને ભી ખૂબ